હલો હા નમસ્કાર
નમસ્કાર
હમ્મ કેમ છો?
બસ મજામાં છું, તમે કેમ છો?
મજામાં છું આનંદ મંગલ છે સાવરાની મહેર છે,
હા સારું છે,
હમ્મ શું કરો છો?
ભ એ ડીગરા કચ ભણ છું.
દીકરો નીંદ માય ન ઉઠી ગયો છે,
હવે.
હમ્મ સારું છે, તો તમે ગયા છો પિયર માય ને સાસરામાંય?
અભી સાસરા મે હું પય તો પહેલે ગઈ હતી છુમાં
અચ્છા છપર માઈને ગયા હતા, પિયર માઈને
હા, તમે કેમ છો?
મજામાં
હા ડગ્રિયા સોરી છેે, પાસમાંને
તમારે પિયરમાં કેટલા વીરા છે? હ ન તમારે છે ના ના મોટા
એક બન બડો હૈ એને એક મારે છોટો છે, દનિયાકા લગ્ન વ ગયા છે. બડે વાળા ર તો દો ડિગ્ર છે, છોટી વાળા ર એક ડિગ્રી છે એમાં
હમ્મ સારું છે ઘણ સારું છે. મ તબ તો રોટીયન જામ મજા મજા દો દો દો દો ભાભ્યા ની સેવા
હ વાા આવી છુટિયા પડે જરે પેર જ લેજ
હા હા
ફવા મમ્મી પાપા છે એને જોવા
હા પયરમાં તો કોઈ હવે ના હોવે લકન પરો નામ એ બડો છે
હા સઈ ગલ
હમશ છે હ શણાવજોું હા મેં બી ગઈ હતી પિયરમાં
હા
ચાર પાંચ દિન એનાગી છે
હા ચાય છે
હા પાછો વ ઘર કામ ચાલ્યો છે અહિયાં લેવા એ બહાર તો જદ ગ છે હા હા થોડું મકાન નું કામ થઈ ગયું હતું થોડો ઉપર બનાવ્યો છે થોડું નીચે બનાવ્યું છે એની અંદે
હ સ છે
એ એક દેવરાણી લાવણી છે
અચ્છા
હ
અ સારું છે ધેરાણી આને જ ફતો પડે છે
જી વાત છે
પટલાસ દવા
હા
હારે બિરરાણી તો મહિને અગ્યા આવી ર ન છેિર
કઈ કઈ સમસ્યા થઈ ગઈ
હોય કે મેં તૈયારી કર્યું ભરા
કઈ નહી મન છેતો કરો
હા સ
હ બદ મે દેખ એમી કોનીલે છે વર ઉંમરે સાાગે પછી બી કોની છે
હા સારું છે એ ડિગ્ર હો ડિગ્રી હો કે બા દેખલો કોઈ ન
હમ
હમ
હ શ ડ મણ હલોલો
હર તમે ક્યાં કરો છો કોઈ તૈયારી કર્યો છે ક પછ
ના બસ તો કુછ નની કર્યું છે ઘર પે શું હરે મોટાબું હા પઢાઈ તો પૂરી હો ગઈ છે, મોટા બેન નો ફોન આવી રહ્યો છે એક તે કઈ કઈ કરો કામ કે કામ કર પઢાઈ ર તો વેવે કોની છે. કામ કરવાનું બહાર જાવણું પડે બહાર ન દેખલો બાપને
હાી એ હ
એયા દે
એ
હમ ચ તમારે દેવરે ખેતલા ડીગરા છે.
એક દિગ રોજ
કે ડિગ્રી બી છે.
નને દીર અરે પજ દરેક વાત હાહા મારે એક જ છે બહુ ટેમ
હો તમારે તમારે એવી ડિગ છે
હા હુ એકીસ
હમ એ પણ છે નહી
કયા કરુ
સાચી જ વાત છે દુનિયામાં આવીઈને મોંઘાઈ બી ગણી થઇ ગઇ કોણ છે બા?
ફઈ છે
વસ્તી ઘણી વધી ગયા છે
હા સહી હ પણ જો વે જતો ટાબરા
હ
અચ્છા તો દેખલો બેટા ટમ જો સાક સબજા બીસ અને ત્રીસ રૂપિયા કિલો ભાવ વહેંચે છે હા બે તો એક કિલો સિત્તેર અસી રૂપિયા ચઢી ગયા છે ભાવ દેખલા મે તો મંગાઈ હોતા થઈ ભી તાજા ચીજ કોની મળે છે દાર એ રીતે મલતી છે
હા સાચી વાત છે
તમે શું કરો છો હા મેડિકલ છે અયાન જઈશ તો બહુ હુનમુનામ તે બી કોની મળે છે, કો લઈનેે બી કોની ચાલે છે દવાઈ
તો તો થોડો ટાઈમ લાગેને એવું, ફિરતો દવા ધીરે ધીરે
હા એવોતો હે દેગો ગર લગ્ન વે તો કેક જાવા, હમ્મ
જબે તો ડિગ્રી બી સ્કૂલ ચલે જાવેનો ફેન ખાણા વણાવે દો ચલે જવું છે.
શું વટે તો કઈ ની જવા છેદ એ અલગીચ
હા અલગહી ચેકો, બાકી ઘર છે એટલે ઘરમે તો કુછ ની એવું. ઘર કા કામ કરવું તો એવા તેવા
તમે કોની ઓડ છે નોહા
હા સારું બોલે છે.
અરે કામ કરો તો બી હોજા ગા ઘરો, ની કરો તો બી કરો રોહો ના
હા હા.
તો કામ એ તો ફટાફટ થઈ જાય રસોઈ કામ
ઓ સુણાવજો
તબિયેત પાણી સબ ઠીક છે?
લો અભી તો ઠીક છે. મે આંગણવાડી જઉં છું છોટી મોટી જોબ છે જોવા કરું છું.
સારું છે એના જોડી જો ભી દેખ કોને મ છે હા
હા તો સઈ છે‌.
છે
વા જ્યાદા અચ્છી તો નહી હ પરવા કઈ કર‌.
નાના પર મતલબ કામ તો છે ને હાથમાંયને. ખોટો બડો કઈ નહ પણ મતલબ થોડોકું ઘણો ચાલ સા એ નિકલ જાહ
હા સહી બોલે ડીગ્રી કત્રી બડરી છે. એ તો ડબોક જવાછ નમ એ લઈટસ મા
અચ્છા સ્કૂલો રો કશાન સ્ટાફ ગણ ઠીક છે.
હા બસ બડીયા સ્ટફ એ
અમે કધી કદી જાઓ છે.
હા જવા છે ને યે દો મહિને મે એકવાર પેરેન્ટ્સ મીટિંગ કરે છે.
હા.
હ વા બાકી તો જાણી જ છે ને બાકી ગ્રુપ કર વખર ચેટ વા વાહટસ અપ ને આજા તો એ ગ
હા ના ના દેખો જાવણુંય પડે છે ધ્યાન ભી રાખણું ઘણું જરૂરી છે.
હા સારી છે‌.
હા થોડો કોણ આપી ધ્યાન દા અંગ તો કે દેખો સ્ટાફ વાલા ભી ધ્યાન દેખ બાકી તો વા
હા ને એક્ઝેક્ટ થોડો ઘરે તો જેમ જ પડે છે.
સાચી વાત છે.
આપરી ડિગ્રી કતરી આવે ઈ
ઓડ એલ કેસી મને આગ છે.
હ
હ એક કલાસ વળી ઓગી છે.
સ
અ તો એ ડિગ્રી બોલે ઠીક અબ તો મેં બડી હો ગઈ અબ તો મેં આગે આ ગ હું હા.
હા. હ
સપના એ ઘણા ગડા વડા બડાછે.
હમ. ડિગ્રી બ તો અચછ હ ડિગ્રૈ તો બહુ મસ્તી કર હોવે.
ના ના મરસ રે છે તો દિગરી કરે છે દિગરા કરે છે. પર યો હે એક દિગરી તો સમજ આવે છે આપ કેવા માન આવે છે જો ખરાબ હોય
હા સહી નહ સહી મેરે બ છોટા વીરે કી હ એક વો
હમ
વહીથી આ ડિગ્રી હ વૈસી ચીથી સમ આ ગઈ
હ ના ના મારે ડિગ્રીમાં તો કરે છે પણ એને બોલતો તો માનવી જ આવે છે હા અત્ર બી પરેશાન કોણ નીચ રહે છે હા સાચી વાત છે.
અ એટ એ
હમ.
હ
હો તમારા પાણી આવ્યો હતો
હ પાણી તો ખુ પડ છે
હા
હા તો નની પડ્યો છે
હ માણી ભી આ તો કોને પડે છે કાલ પડે છે માણી કાલ ભીવળ જ જોરથી પડ્યો હતો સુબેમાંહીને પડ્યો હતો તીન ચાર હજાર ન પડ્યો હતો
હા
હમ હસ તોું કોની બાદલે કોની દીકરીિયા છે
હમ
ઠીક છે ટાઈમી થઇ ગયો હતો
હ